હાલો. બોલો જય શ્રી કૃષ્ણ. શું કરે છે ને મજા કરીએ છે અત્યારે આળા પડીને.
હો હો.
ઊંઘ વન ટાઈમ થયો ને પણ હજુ થો ઊંઘ નહી આવતી એટલે મન. કે લવો આપણે થોડુંક કરી લઈએ.
વાતો કરી લે.
વાતો કરીએ. વાતો કર લે તોછી વાતો કરતા કરતા ભગવાન નું નામ લેતા લેતા હું બી જઈશું.
ના ના બરાબર છે.
હમ ચખો દિવસ કામ કર હોય એટ. બસ એજ છે ને હવાર ના ઉઠ્યા હોય. સાડા પાંચ પોણા છ ના પછી એ ગાડી ચાલુ ચાલુ જ હોય પછી.
બરાબર.
તે ઉથા લ્યા કર તે માજ બહુ બીજા હતા.
હમ બહુ બિઝી હતી આજે.
હા બઉ જ.
કોલેજ પતાય ને આયા અને બધું કામ કામ ને કામ જ હતું.
પૅ મેન્ટ બધું હોય ને એટલે એવું થઈ જાય. પાછુ હવે નવું સેમ ચાલુ થયું છે એટલે બધું નવું ભણવાનું આવે.
હમ.
તમે કહો તમારો સાડી નો બિઝનેસ કેવો ચાલે છે કસલ્સ નો.
ટસા અ તો ઓફલાઈન માં છે.
ઓફલાઈન માં છે કરો છો ખરા.
હું કરું છું પણ અત્યારે નહી હતા આપડ તો ડિસેમ્બર ડિસેમ્બરે એ નહી. દિવાળી પછી ચાલુ થાય.
હું એમ કઉ કે આ વખતે. એ તો દિવાળી વખતે તમે કામ લો ને એટલે એનો વિડીયો. ઉતારજો સારા અને તમે. ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી લેજો જેથી કરીને તમારા બિઝનેસમાં તમને. ઘણો બધો ગ્રોથ મળશે.
ઓકે પણ ઇન્સ્ટાગ્રામ ચલાવાનું પાછું ભૂલાઈ ગયું છે મને.
અરે રે.
પસ કરવી પડશે તો ભૂલી ગઈ છું.
મેં તમને યુટ્યુબ વાળા વિડીયોઝ મોકલ્યા હતા એ તમે નહોતા જોયા.
જોયા ત પણ પાછી ભૂલી ગઈ.
તો ફરી જોઈ લો યુટ્યુબ પરથી તો બધું શીખાય.
હમ, હ. શીખ, શીખા, શીખ, શીખા, શીખ કરીને રાખડી એ બનાવી છે. હજુ રાખડી નું બોક્સ ક્યું છે, પણ હજુ કડવાનું મુર્ત. નહીં આયું.
તમને ખબર છે, નવરાત્રી આવે છે ને, એક આ આણંદમાં એક દુકાન છે, એક પંજાબી ની દુકાન. દુકાન છે, એ બધું હોલસેલ ભાવે વેચે છે. અત્યારે મેં જોયું તું ને, તો દસ રૂપ રૂપિયા માં એક નેકલેસ, અમને એને રીલ બનાવીને મોકલી તી. કે દસ રૂપિયામાં એક નેકલેસ.
હમ.
તો વિચાર કરો, તમે દસ નેકલેસ સો રૂપિયા ના દસ નેકલેસ તમને મળેને એ નેકલેસ તમે આઈ ને. સાથી સિત્તેર રૂપિયામાં વેચો, તો તમને કેટલો નફો થાય.
થાય, થાય, પણ એવી એવા હ નેક પ્લેસ ડીઝાઇન પર ડિપેન્ડ છે. પછી એવું નેક્સસ લેવાનું, આપણો વર્ગ બી મળવો જોઈએ ને?
ના, એટલે એવું, એ આ તો મેં તમને ઉદાહરણ આપ્યું. એવું જરૂરી નથી કે નેકલેસ જ હોય, એની સાથે ઘણું બધું હતું. ઓક્સડાઇઝની વટ. ઓક્સઝની બુટ્ટી, ઓક્સડાઝ નો ટીકો, ઓક્સરડાઇઝ ના પર્સ બી હતા, એટલા મસ્ત હતા ને. અને એ તો રાખડીઓ બી હોલસેલ ભાવે વેચે છે, જો તમારે બનાવી ના હોય ને. તો તમે ત્યાંથી હોલસેલ ભાવે લાવીને, તમે વેચી શકો. હું તો સાચું કઉ, તમે બે-ત્રણ બાજુ ના કરશો, ગમે તે એક વસ્તુ કરો. અને એનો એક બિઝનેસ બનાવી દો, હું તો સાચું કઉ તમને.
હવે, આતા જ જે બધું મટરિયલ પડ્યું છે, એને તો બતાવવું પડશે ને.
હા, એ તો આપડે રેતે રેતે પતિ જ જશે, પણ તમે એક વસ્તુ ત ડિસાઈડ કરી લો, જો તમે ચારે બાજુ હાથ નાખો ને. તો કશું જ હાથમાં જ ના આવે, પણ તમે એક જ. એક જ પકડી ને બેસી રહો ને, એની ઉપર જ કામ કરો ને, એજ વેચ વેચ કરો, કાં તો એજ બનાઈ બનાઈ કરો. તો તમે એમાં બહુ આગળ વઘ્યો, તમારું નામ. થાય, અને અત્યારે ખરેખર તો, આ હોલસેલ ભાવ તો સાઈડ પર મૂકો, પણ અત્યારે સાડીઓના સાડીઓમાં ટસલ્સ નો બહુ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
પણ અત્યારે આપડે અહીં આપણું જ આપણું જ લોકેશન છે ને. એમ જ્યાં સુધી ને, એનારા એ ના આવે ને. કે લગ્ન સિઝન ના હોય ને, તો ના થાય.
હવે, આમાં એવું છે કે એવું ખબર તમને ખબર ને સ્ટ્રગલ સ્ટાર્ટિંગ ફેસ, બહુ ડિફિકલ્ટ હોય. જો એક વાર તમારું નામ થઈ જશે ને, તો તમને એવું નથી કે નડિયાદ, આણંદ થી જ તમને. અ પડત આવે, પણ તમને બરોડા, અમદાવાદ. પછી ગુજરાત ના ઘણા બધા એવા. સિટીસ છે, એમાંથી તમને ઓર્ડર આવશે, પણ એકવાર તમે ફેમસ થઈ જાવ ને પછી.
હા એવું છે આજ દિરાણી આપડે હમણાં ના આપણે નઈ જો દેરાણી જેઠાણી નું છે એનું કેટલું ફેમસ થઈ ગયું છે એટલું ફેમસ છે ને અત્યારે કશું નહિ તો એના ઓર્ડર તો ચાલુ જ છે.
હા એવું જ અને એવું નથી કે કશું નથી
છે હા.
એવું નથી કે કશું નથી હોતું ઘણા બધા ઘરે ફંક્શન હોય છે એમની સગવડ પ્રમાણે ફંક્શન હોય છે હવે બે દિવસ પહેલાની જ વાત કરું તો બે દિવસ પહેલા અમારી સોસાયટીમાં એક બેબી શાવર હતું તો બેબી શાવર માં તો અ સાડી જ પહેરે સ્ત્રી તો એનું કામ એક કરાવી શકે સમજો, એટલે તમે બવ સારી ક્વોલિટી ના વિડીયોઝ અપલોડ કરવા રાખો ઇન્સ્ટાગ્રામ પર એ શીખી લો તમારા બાળકોને કહો એ તમને સહાય કરે તમારી.
એ બાળકો એક વાર શીખવાડે છે એમ પછી કે કરો નહી થતું ભૂલી જવાય છે.
કશો વાંધ જો બાળકો બી જાતે જ શીખ્યા તા અમે લોકો જાતે જ શીખ્યા છીએ. એટલે જાતે બધે બધું મચેડવાનું એટલે આવડી જાય અમને કોઈ શીખવાડ્યું નતું.
પણ તમારું રૂટીનમાં આવી ગયું છે તમે મચેડ મચેડ કર્યા કરો અમારે તો પહી ઘડીકમાં આમાં આ કરતા હોય, ઘડીકમાં આ કરે એટલું કન્ટિન્યુસ ના આવે. એટલે પાછું ભૂલી જવાય.
બરાબર છે. તો પણ મેં તમને યુટ્યુબ પર કેટલા બધા વિડીયો મોકલી આપ્યા હતા. ફેસબુક ના, ઇન્સ્ટાગ્રામ ના બધા ના તો તમે એની જોઈને શીખો. તમે એવું હોય તો બે વાર વિડીયો જુવો તમને બે વાર માં ના ખબર પડે તો ત્રણ વાર જુવો.
ઓકે ચલો ટ્રાય કરીશ પાછું. મને તો પહેલી એ ઇન્સ્ટાગ્રામ માં આઈ ડી કઈથી હોદવાની એ બી ભૂલી ગઈ છું.
અરે રે કેમ આવું કરો છો, બઉ ઈઝી છે.
ઈઝી જ છે તોબી ખબર નઇ. એક મારી ઓફિશિયલ કરી અને એક મારી જે જૂની આઈ ડી હતી એ બે છે. હવે કોના પર મૂકવાનું એ બી યાદ નહી રહ્યું મન કઈ બાજુ જવાનું તો પછી હું થાય આવડું.
હમ્મ. કસો વાંધો નહી એ તો ચાાલ્યા કરે.
શીખી જવાનું, આપડી ઉમર થઈ એટલે આપણને શીખતા વાર લાગે.
વાર લાગે. એટલે કવ છું ને તમે લોકો શીખીને નહીં આવ્યા પણ તમે લોકો જલ્દી શીખી અમને શીખતા થોડોક ટાઈમ વધારે લાગે.
ટેન્શન નહી લેવાનું જો એજ ઇઝ જસ્ટ અ નંબર. બધું જ બધી ઉંમરે કરાય.
હમ્મ.
બરાબરને?
બરાબરા, કેમ આજુ આજે ઊંઘવાનું નહીં?
સુઈ જવાનું હતું પણ મમ્મીનામાં અમને જ આયા પૈસા સાત હજાર.
ઓ હો મારે હજું કશું નહીં આવ્યું.
હા એટલે મારે બી નથી આયા એટલે પછી મને થયું કે લાય છો. હવે એવું એમ બી એકત્રીસ તારીખે પતિ જ જવાનું છે.
હમ્મ.
એટલે મોકુલાય જે આ જે છેલ્લા દિવસો છે જેટલું મારાથી કામ થાય એટલું કરું તો જે મારાથી મારા દસ જેવા થઈ જશે જો હું થોડુંક કામ કરીશ ત્યારે તો. કેમ કે મારા સાડા છો થઈ ગયા છે તો બીજું થોડુંક કામ કર દો તો મારા દસ જેવા તો થઈ જાય.
હમ્મ અમ્મ બરાબર છે.
એટલે મકું બાર વાગ્યા સુધી જેટલું કામ થાય એટલું કરું અને પછી સુઈ જાઉં. બીજું કાલે જયારે નવરી પડી ત્યારે નવરી પડીશ ત્યારે કરીશ.
બરાબર, બરાબર.
બોલો બીજું.
બસ જો બીજું કઈ છે નહી હવે આજે એવું છે આજે બે ત્રણ જગ્યાની મિટિંગ હતી ઓફલાઈન મિટિંગ હતી મારી. એ લોકોની જોડે હા ઓફલાઈન હતી. બેજણ ત્રણ ત્રણ નહી ચાર જણને હેલ્થ ઇસ્યુ હતા તે લોકોને હું મળવા ગઈ તી.
હેલ્થ ઇસ્યૂ?
હા, મારા સપ્લિમેન્ટ નહીં.
હા.
એ એના એની માટે.
બરા
એટલે એ લો બહુ જ ફાઈન તે જો હો એમલે તો એક વસ્તુ એવું છે કે એક આંટી છે ને એ એકલા જ રહે છે. એટલે આ બીજા છે એમને બે છોકરીઓ જ છે.
બરાબર.
બીજા બેને કોઈ ઈશ્યુ નથી પણ જે આટી જે છે ને બીજા જે ની બે છોકરીયો છે એને પ્રોબ્લેમ બહુજ છે બહ એટલે થાયરોઈડ છે યુરિક એસિડ છે ડાયાબિટીસ છે અને પગ નું બી પ્રોબ્લેમ છે ચાર વર્ષ થી ભેગી એ જે છે કે બાર લોકેશન ના કેવાય.
હા.
રહેશે અહીં આપડે અહીયા આપડા ગામમાં જ છે.
અચ્છા એવું છે. ના એટલે મારા મારા મમ્મી ના ઓળખી ગા મારા મમ્મી ના ફ્રેન્ડ જ થાય
હમ્મ.
અહ મારા મમ્મી ના ગામના છે એમને બી આજ સેમ પ્રોબ્લેમ છે.
હમ્મ.
એ એમને યુરિક એસિડ નો પ્રોબ્લેમ છે પગ નો પ્રોબ્લમ છે અને થઇરોઈડ નો પ્રોબ્લેમ છે એટલે કદાચ લોકો ઓળખીચા છે એમ.
ના ના ના અહ પટેલ નથી.
હા તો કદાચ એ બી પટેલ નહીં જ હોય.
હમ્મ એને જાણે એટલે હું બ અહ એ થઈ ગઈ કે અમને સપ્લિમેન્ટ કયા સજેસ્ટ કરું. ચાર વસ્તુ ભેગી છે એટલે હવે મેં બી તો હવે પ બે છોકરીઓ છે.
બે છોકરીયો છે ને અને બેવના લગ્ન થઇ ગયા છે?
બેઈ ના લગ્ન બી થઈ ગયા છે.
હા, બરાબર કદાચ ઓળખી તું હોય શકે.
અને આનંદ ગરબો, આનંદ ગરબા ને જોડાયેલા છે. હને, ઓકે ચલ હ, ચલ જે શ્રી કૃષ્ણ.